હલો રામ. રામ રામ ભાઈ રામ રામ.
ભાઈ અવાજ આવે છે.
આવે છે આવે છે અવાજ તો આવે છે તમારો.
અરે ઘણા દિવસે તમારો અવાજ સાંભળ્યો આજે.
હા હા મેં પણ ભાઈ ઘણા દિવસે સાંભળ્યું આમાં તો શું છે.
હા હા.
કે હમણાં શું જે કામમાં લાગેલા છીએને બીજું શું છે કે ફોન કરવાનો ટાઈમ નથી મળતો આજે તો કીધું વાત કરવી જ છે એમ કરીને ઘણા દિવસે યાદ તો આવતી હતી પણ ફોન કરવાનો ટાઈમ નતો મળતો.
હા આપણા મારું બી એમ જ થતું છે પણ હવે શું કરીએ આપણે હવે હવે મારો જોઈ લો ધંધો છે અત્યારે માણસો નથી હવે મને પોતે લાગુ પડતું છે બધી વસ્તુમાં ધ્યાન રાખવામાં આજ એટલે મારથે સમય નથી નીકળતો.
ના ના વાત તો તમારી સાચી ને હમણાં ટાઈમમાં તમને ખબર છે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે હમણાં તો ગેસનીને એટલી બધી તકલીફો છે લોકોને અમારે ત્યાં તો સારું છે કે ગેસની લાઈન છે એટલે વાંધો નથી હાલમાં બાટલા ને આ ને તે ને એનામાં તો અમે સાંભળીએ છીએ બહુ તકલીફો અને ભાવ પણ એટલા બધા વધી ગયા છે.
અરે તમે વિચાર નહી કરો અત્યારે મારો મજૂર હતો ને એને ગેસનો બાટલો કારણ કે મારી કંપની છે એટલે મને જ આપવો પડે એ બે બે હજાર રૂપિયા લીધા.
ઓહોહ આમ તો આમ શું રેગ્યુલર ભાવ શું ચાલે છે મને નથી ખ્યાલ એ વસ્તુનો.
હ રેગ્યુલેર ભાવ નવસો રૂપિયા હોય. રેગુલર ભાવ.
ઓહો હો એટલો બધો ભાવ વધી ગયો ડબલ થઈ ગયો રૂપિયા.
કારણ કે ભ્રષ્ટાચાર વધી ગયો હોય ને.
હા બરાબર છે ને હવે આવા ટાઈમમાં લોકો કરરે બી શું ગેસ વગર ચાલવાનું નથી ને ઉપરથી શું છે કે મોદી સાહેબ એ બધાને ચૂલા જે પેલા લાકડા ના વાપરતા તેમાંથી ઘર ઘર ચૂલો કરીને બધાને ગેસ ના બાટલા ત ના ખાવી દીધા. હવે બાટલા પોછાતા નથી એનું શું કરો ને સામેથી શું થ કે હવે એ ગેસ ના બાટલાની આદત થઈ ગઈ એટલે હવે લેડીસ ચૂલો પણ નહી થળગાવ.
હા વાંધો એજ છે ને કારણ કે સરકારે પેલા મફતમાં ગેસ બાટલા ને આપ્યું કે આપ પ્રજા સારી રીતે રે પણ હવે પ્રજા બધી ગેસ પર શિફ્ટ થઈ ગઈ એમથી એનો સમય બધતો છે નોકરી વાળા છે બધા પણ હવે આ બાટલા પ્રોબ્લેમ આવી ત હવે શું. કરશે એ લોકો.
કશું નહી થાય પેલા સબસિડી આપતા એનામાં આપણને થોડો ફાયદો થતો હવે એ પણ બંધ થઈ ગઈ છે એટલે એ પણ તમને સબસિડી ના મળે એટલે કશું ના થાય મોંઘવારીમાં તો ઘર કઈ રીતે હાલમાં ચલાવું તે તો તમે. તમને પણ કમાવો છો એટલે તમને પણ ખબર છે હવે હોળીનોો ટાઈમ ગયો હવે આ સિઝનમાં આપણે ઘઉં ભરવાનો સ્ટાર્ટ કરીએ હવે લોકો શું છે કે પેલાના ટાઈમથી અમારે ચાલુ આવે છે ને હમણાં હવે બધી આધુનિક. પેઢીતે રોજ ખાયને રોજ કમાયને રોજ લઈ આવે એવું અમને હજી શું છે કે ઘઉં ભરીએે છીએ હવે આખા વર્ષના ઘઉં હમણાં ભરીએ હમણાં જ તમે જોુવઓ મોંઘવારી આસમાને છે બધી વસ્તુ ના ભાવ વધી ગયા છે તો હવે કઈ રીત. પોસાય ને કઈ રીતે કરવું તેજ નથી ખબર પડતી.
વાત તો મારી સાચી છે કારણ કે અત્યારે ગેસ ની પ્રોબ્લેમ આવી ને તો મારા ત્યાં મજૂર છે. દસ જુડ છે હવે એનો મહિનાનો ગેસનો બાટલો બે વેચે એક પૂરો થઈ જાય એટલે સમજી લો મિને પાંચ બાટલા આપાપે એટલે પાંચ હજાર રૂપિયા તમા મારા આના થઈ ગયા હતા હવે મેં એમ ગણત. કરેલી છે કે સરકાર સબસીિડી આપતી છે તો આપે એની એક બાયોગેસ વાળું પેલું પ્લાન્ટ આવે ને એું છાણ વાળું ગોબર વાળું પ્લાન્ટ આવે ને તો નખાવાની મારી ગણતરી છે.
ના ના એ તો ઘણું સારું ને એવું તમે સબસીિડી આપતી છે ને બીજું કે એ વસ્તુ તમે વાપણો નેચરલ કેહેવાય ગ્રીન એટલે કે પર્યાવરણને પણ તકલીફ નહી એ વસ્તુથી તમારે વેસ્ટ જે નીકળે આપણે ગાયો છેક. કે ભેંસો છે કે ઢોરનો જે ભેસ નીકળે તેનો ઉપયોગ બી થઈ જાય આપડું કામ બી થઈ જાય એ તમારે યુઝમાં બી આવી જાય ને છેલ્લે અંતે જે કચરો નીકળે છે અંદર વધઘટનો તમારે ખેતરમાં બી યુઝ થઈ જાય કામ આવી જાય ખાતર તરીકે.
હા સાચું કારણ કે આપડું ફાર્મ છે ગાયનું એમાં ગાયનુંું ફાર્મ એટલે મારા ઘર પૂરતી છે દસ બાર ગાય રાખેલી છે તો હવે એનામાં નીકળવાનું જ છે તો મેં કીધું હવે આ વસ્તુ હું કરી મક તો સારું રે કારણ કે આ જીવન પીડા નની ને ગેસના બાટલાનું તો કશું નક્કી જ નાખ. કે બહાર ના દેશમાં યુદ્ થયું તો પાછો બાટલો પાછો પ્રોબ્લમ કરાવે એટલે એના કરતા પ્લાન નાખી દીધું મારી ખેતી છે તો એનામાં પાછું કામ આવે એ છાણ.
આમાં શું છે કે હવે બીજા ખર્ચા વધી ગયા એના કરતા આપડણે આવી બચત કરવાની રીતો શોધવી જ પડશે ને આ યુદ્ધ કેટલા સમય ચાલશે ને કેટલું ક્યાં પહોચશે તેનો તો કઈ. આપને નક્કી નથી ભાઈ.
હા એટલે જ હવે આ મેં પ્લાન્ટ નાખ્યું એટલે મારી હર મહિને સેવિંગની ચાર હજાર રૂપિયા થઈ છે એટલે વર્ષના એમ તો મારા ચાલીસ હજાર બાય છેા ને.
હા સવાલ જ નથી ને હવે તારે ચાર હજારની સેવિંગ થાય તો વર્ષના બાર ચોક અડતાલીસ હજાર રૂપિયાની બચત થાય આપડે આઠ હજાર રૂપિયા મેન્ટેનન્સ કરીએ તો બી ચાલીસ હજાર રૂપિયા તો તારા બચે ને.
હા બસ એમ આપણે જીવનમાં જ્યાં બચત થતી હોય ને ત્યાં બચત કરવી પડે નાકો સમય એટલો ખરાબ આવવાનો છે પછી કે તમે વિચાર નહી કરી શકો ખાવાના વાંધા પડશે ખાવાના.
નહી નહી વાત સાચી નને હમણાં તો ખેતીમાં બધું હાઈબ્રિડ ને આ ને તે ને બધું આવા લાગી ગયું છે તમને ખબર જ છે તમે ખેતી માંથી નીકળીને જ આવ્યા છો એટલે બધું તમને તો નોલેજ જ છે કઈ રીતે કરવાનું હવે ખાતર વગર. તો આજે કોઈ ધાન નથી થતું ને દવા વગર તો કોઈ ફળ નથી થતા.
હા એજ વસ્તુ છે ને કારણ કે પેલા વસ્તુ સારી હતી. પાણી સારું હતું નેચરલ વસ્તુ હતી તે આપણું જે ફળ હતું ઉગી રહેતું હવે છે કે માણસોને શું ખબર માંગ વધી ગયેલી છે ને એટલે બધું જલ્દી જોઈએ એ સમયસર થતું એવું નથી કે હવે જલ્દી જોુએ તો. પેલો ખાતર નાખે એમ કેમિકલ વાળું એટલે જલ્દી ઉગે ફળ એટલે બીજું ફળ ઉગાવે એમ એમ કહી ને પૈસા જલ્દી કમાવા છે માંગ વધારે છે તો પછી કેમિકલ વાળું આવવાનું જ છે એટલે પછી શરીર બગડવાનું સ્વાસ્થ બગડવાનું એટલે મજા નહી આવે શરીરમાં પછી એમ.
ના ના એ વાત તમારી સાચી ને બીજું કે હવેના ટાઈમમાં પબ્લિક નો એટલી બધી વધી ગઈ છે આપડી વસ્તી હવે એ વસ્તીની માંગ પૂરી કરવા માટે ખેડૂતો કઈકને કઈક તો શોધવું જ પડે હવે જૂની પદ્ધતિ થી જો એ લોકો. લોકો ખેતી કરે તો ઉત્પાદન નહી થાય અને ઉત્પાદન નહી થાય તો આ લોકોને માંગ કઈ રીતે પૂરી કરવી એટલે સરકાર બી એ લોકોને પ્રોત્સાહન આપે છે કે ભાઈ તમે ખાતરને દવા અને ઉપયોગ કરો તો પ્રોડક્શન વધે તો માંગ પૂરી થાય. બાકી તો હમણાંના ટાઈમમાં જે પેલાના જેવું તો ખાવાનું મળવાનું જ નથી. કેમિકલ વગર હા અમુક થાય છે એવું નથી અમુક લોકો કરે બી છે પ્રાકૃતિક ખેતી, પણ એનામાં શું છે કે જે રિઝલ્ટ આ તમને જે દવા વાળાનું મળે છે ને તે પેલાનું નથી મળતું. એટલે પેલા જે પ્રાકૃતિક ખેતી વાળા છે ને તે દબાઈ જાય. એ લોકોને શું છે પ્રોડક્શન એક તો ઓછું થઈ જાય, ફળ નાનું હોય પણ એનો સ્વાદ તમને મળે પણ એ ખાવા વાળા માણસો કેટલા, એ લેવા વાળા કેટલા ને પાછું એ પ્રાકૃતિક છોવા જતાં એ થોડું આના કરતા મોંઘું પડે કેમ કે, એનામાં જાળવણી ઘણી કરવી પડે આપડે.
હા, તે વસ્તુ છે હવે જુઓ ને આપણે ઈન્ડિયાનું પોપુલેશન એકસો ચાલીસ કરોડ ઉપર થઈ ગીયુ. હવે એક માણસ મરે તો એની સો માણસ જીવે, તો પછી ખર્ચો તો વધવાનો જ છે ને, એના માટે હવે આ લોકો બી શું કરે, હવે જો નેચરલ તરીકે સે ઉગાવા જાય ખેતી અહ ખેડૂત તો પછી એનામાં શું આવે કે સમય ઘણો લાગે ને જલ્દી પાક બી નઈ થાય, તા જો માંગ વધી ગી તો પાછો એની એનો ભાવ બી વધી જાય એટલે આપને મોંઘું મળે હમજ્યા તમે. એટલે મોંઘવારી આમ બી વધી શકે.
ની, ની ઈ તો વાત હાચી છે તમારી.
બોલો બીજું તા શું ચાલતું છે?
બસ જો આ શાંતિ છે. આ મોંઘવારીની બધી ગાથા ગાયા કરીએે છીએ. બે જણા ભેગા થાય એટલે આ મોંઘવારીની વાતો ચાલુ થાય આપડી.
હા! એટલે બે જણા હોય તો આમ ખબર પડે કે, આપડી દુનિયામાં શું ચાલતું છે? શેનો ભાવ ઓછો છે? વધારે છે? એક નવી જાનકારી મળે.
નઈ નઈ! તમારી વાત હાચી. અમારે તો શું છે બિઝનેસમાં હમણાં બધી જગ્યાએ બધી વસ્તુનો પીવીસી છે, લોખંડ છે, કે લાકડું છે, પ્લાયવુડ છે, કઈ બી વસ્તુમાં બધી જગ્યાએ ભાવ વધી ગીયા છે. હવે પંદર દિવસ પહેલા જે કસ્ટમર આવ્યો હોય તે જ કસ્ટમર આજે પાછું એ સામાન લેવા આવે અને ભાવ વધારીને અમે કહીએ ને તો કે હમણાં તો ભાવ ત્યારે તો આટલા લીધા હવે કેમ આટલા વધી ગીયા? હવે એવું થાય છે. તો કસ્ટમર સાથે બોલાચાલી પણ ના થાય. અને સમજાવીને અમારે કેવું પડે છે કે, ભાઈ બધી વસ્તુમાં ભાવ વધી ગયા છે. સામેથી જ એવું નથી કે અમે વધાર્યા છે પણ લોકો સમજવા નથી માંગતા. અમને બહુ તકલીફ પડે આ રીતે આ બધાને સમજાવામાં, કેમ કે આખા દિવસમાં કેટલાક કસ તમારા આવે તે બધાને અલગ-અલગ સમજાવવું પડે.
ને આ વસ્તુ મને એક વ ટાઇમે ખોટી બી લાગી. જુઓ આપે ધંધો કરતા છે, આપડે એ અહ વ્યાજે પૈસા લઈને કરતા છે, આપડા પાસે એમ નથી કે ઢંઢોરો પડેલો છે. વ્યાજે પૈસા લઈને કરીને અમુક વ વ્યક્તિ છે ને ઈ લોકો ભાવ તોડીને ધંધો કર નાખે. એટલે પછી આપડી માર્કેટમાં વેલ્યુ ઘટી જાય, કારણ કે ઈ કે કે તમે તો બહું મોંઘુ વેચો, આ વેચો આપડે તો એમ કેને જે વ્યાજબી ભાવ ચાલતો છે તે વેચીએ. હવે પેલો એની હું કરે કે હવે જુઓ કસ્ટમર આવે એને મોંઘુ લાયગુ તો બે પૈસા ઓછા કરીને આપી દે, પણ આપડી તો વેલ્યુ ઘટી જાય ને. ને અમે કે આરા આટલા વર્ષો થી તમારું નામ છે, ને તમે આવું મોંઘું વેચતા છો ને, આવું ખરાબ લાગે આપડા ઈમેજ ને. પણ વસ્તુ સારી હોય આપડી, વ્યાજબી ભાવ હોય તો બી આવું થતું છે જુઓ!
ના, ના સો ટકા વાત સાચી અને એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે. નો ડાઉટ આમાં કસ્ટમરને ફાયદો છે, સારું છે, આપડે ના નથી કેતા. એમાં શું છે કે ભાવ તોડીને જે ધંધો કરે છે ને જે મતલબ ધંધાની પેલા પદ્ધતિ હતી ને તે આખી ચેન્જ થઈ ગઈ છે. અને એમાં શું છે કે હવે વેપારીઓ પણ એવું જ કે છે ભાઈ એના કરતા નિરાંતે બેશું ને તે ચાલશે પણ ખોટ ખાઈને ધંધો નઈ કરવાનો.
હા, બસ એટલે જ. આ વસ્તુ જો ભાવ તોડીને ધંધો કરેને તો આ કાણ કરાવે. હવે જે પેલે પદ્ધતિથી ચાલતું હોય ને કે એની ધંધો-ધંધો કેને કહેવાય કે આપણે મહેનત કરતા છે, બે પૈસા કમાતા છે, હવે જુઓ ધંધામાં આપણે બે પૈસા કમાશું આપણા નીચે માણ રાખેલા હશે એને બે પૈસા મળશે ને. હવે આપણે જોઈ ને એવું કેશું કે ધંધો નથી કરવો આમ તેમ ને એટલે આપ પેલા ભાવ તોડીને કરે તો પછી આપડે મજા ની આવે તો આ માણા ને આપણે કાઢી નાખશું. તો વળી એનું રોજ ગયું ને એ લોકો કમાશે શું? વસ્તી તો વધતી જ છે આપડી, નોકરી એ તો રહેેવું જ પડશે. એટલે આ બધું આમ ખરાબ લાગે આપણે કે આ આનું બી આપણે કાઢી નાખીને આપણે, મજા નહી આવે એમ મજૂર માટે. સમજ્યા તમે હું શું કેવા માંગુ?
હા એ તો હું તમારી વાત સમજ્યો. ચાલો મળીએ ત્યારે હવે પાછા મળશું ત્યારે વાત કરશું.
ચોક્કસ-ચોક્કસ ઠીક છે.